હા તમને મારો અવાજ આવે છે.
હા આવતો છે આજે છે ને આપણે સમય વ્યવસ્થા વિષય પર વાત કરીશું થોડી સમય વ્યવસ્થા વિશે આપણેે વિચાર કરીએ તો તમને સાનો ખ્યાલ આવે છે.
હા સમય વ્યવસ્થા વિશે છે ને તે હાલ જોું છે ને વેકેશન પડ્યું છે ને તો ફોનમાં જોતી હતી કે આપણે આગળ હવે શું લાઈન લેવી જોઈએ કે યુપીએસસીની તૈયારી કરવાની કે પછી ટીચિંગ ફિલ્ડમાં જવાનું કે પછી ડોક્ટરની.. લનમાં એ પ્રમાણે બધા વિડીયો જોતી હતી ને એમાં એવું આવ્યું કે આપણે હમણાં કન્ફ્યુઝમાં છીએ બાકી આજની જે જનરેશન છે તે શું કરે કે છઠ્ઠા સાતમાંથી જ બધી તૈયારી ચાલુ કરી દે બોલ યુપીએસ જીપીએસસી ની એટલે એ લોકો ટ્વેલ્થ પાસ કરે ગ્રેજ્યુએટ થાય ત્યાં તો એમનું એટલો સરસ બેસ પકડાઈ ગયો હોય ને કે એ લોકોને ડાયરેક્ટ પછી એક્ઝામની તૈયારી કરવાની હોય આપડે શું અહીંયા બેસ ના પણ હજી ફાફા છે હું એજ કેવું કે આપડે છે ને તે અ નાની એજમાં સારું અચિવમેન્ટ જોઈતું હોય ને તો આપડે પહેલેથી જ સમય નો બચાવ કરવો જોઈએ અને છઠ્ઠા સાતવા થી કે આઠમાંથી જ આપણેે બધા આપડા ગોલને છે ને તે માર્ગ આપ પોચીએ.
એ તો તમારી વાત એકદમ બરાબર જ છે કે આપણે છે ને પેલાથી આપણો જે ધેય છેને તેને અ વળગી જવું પડે છે અને પછી તે જ દિશામાં આગળ જવું પડે છે. તો જ આપડે સમય દેવા. હા બરાબર કરી શકીએ ને તો આપડે વિચારીએ જે થાય તે ત થવા દઈએ. તો પછી આપણે એકદમ અચાનક જ આપણા પાસે એવી સિચ્યુએશન પરિસ્થિતિ ઉભી થઈ જાય કે આપણે આ કરીએ કે આ કરીએ પછી એમાંથી જો આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરીયો તો આપણા માટે સારું છે, પરંતુ આપણાથી જો રોંગ અ ઓપ્શન જો સિલેક્ટ થઈ ગયો તો પછી આપણે જરાક મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે.
હા બરાબર છે તમારી વાત કારણ કે આપણને જો નોલેજ જ ના હોય કે આપડે આગળ કઈ ફિલ્ડમાં જવું છે, ક્યાં આગળ વધવું છે, શું અચીવ કરવું છે, તો આ બધું વિચારવા વિચારવામાં આપણને એમ કે ચાલ્યા કરતું છે જવા દઈએ એમ કરીને આપણે આપણો ટાઈમ વેસ્ટ સ્ટ કરીએ છીએ. જ્યારે આપણને આપડો ગોલ હોયને તો આપણે પ્રોપર ટાઈમટેબલ બનાવુ જોઈએ, સમયની વ્યવસ્થા કરવી જોઈએ કે સવારે આટલા વાગે મારે ઉઠવું જોઈએ, આટલા વાગે મારો નાસ્તો, યોગા ટાઈમ, પછી આટલા વાગે મારે આટલાથી આટલા કલાક તો દિવસના વંચાવા જ જોઈએ એમ અને મારા હેલ્થને પણ બેનિફિટ થાય એટલે મારે ઊંઘ પૂરતી કરવી જોઈએ. યોગા છે, આસનો છે, એવું બધું એટલે અમુક ટાઈમ આપડે એવો કાઢવો જોઈએ અને આપડ રૂટીન લાઈફ નું પણ એક ટા ટેબલ બનાવુ જોઈએ. તમારું શું કેવું છે?
કારણ કે છે ને આપણે આપડો જે સમય છે દરેક પાસે એક જ સર ખા સમય છે, ચોવીસ કલાક ભગવાન એ દરેકને આપેલા છે, હવે તે નાનો છોકરો હોય. યુવાન હોય, વૃદ્ધ હોય, દરેકને એક સરખો ટાઈમ છે, હવે નાના છોકરાની જો આપણે વાત કરીએ તો એ લોકોનું બી હવે છે, ને ડેલી લાઈફ એટલી બધી વ્યસ્ત થઈ ગઈ છે, કે એ લોકોને છે, ને મેદાનમાં જઈને રમવાનો બી ટાઈમ નહી મળે કારણ કે છે, ને આપણે જો નાના છોકરાની વાત કરીએ તો હવે એ છોકરાઓ આવી જાય એટલે સ્કૂલ આવે તો ઓલરેડી હવે બધા ઇંગ્લિશ મીડિયમ જ મૂકતા હોય છે, એટલે મોર્નિંગ સ્કૂલ હોય આવે છોકરો એક બે વાગે પછી એક બે કલાક કઈ જમે ને આરામ કરે એવું કરે એટલે પછી એ ટુશનનો ટાઈમ થઈ જાય ટ્યુશન જાય તે બે ત્રણ કલાક હોય એટલે આવેને છ ને સાત વાગી જાય, એટલે તે છોકરાનું અંધારું થઈ જાય, રાત થઈ જાય એટલે પછીથી ઘરેથી બી ને બહાર રમવા માટે જવાનો પરમિશન નહી આપે. એટલે પછી હોમવર્ક કરીને સુ જાય પાછો સવાર ઉઠે ને પાછો એજ રૂટીન ફોલો કરે જયારે આપણે યુવાનની વાત કરીએ કે બધા નોકરીયાત વ્યક્તિની વાત કરીએ તો એ લોકોનું શું રૂટીન હોય, અમુક દરેક જગ્યાએ આપણે વાત કરીએને તો ઓલરેડી બધી જ જગ્યા ઓ રૂલ્સ કે આઠ આઠ કલાક તો વર્ક કરવું જ પડશે, તો તે લોકોનો બી આઠ કલાક તો ચોવીસ કલાકમાંથી આઠ કલાક તો એ એ લોકોના પણ રોકાઈ જાય છે, તો બાકીના જે લોકો પર કલાક હોય એ કલાકમાં જ એ લોકોએ બધા નો બધું રૂટીન એડજસ્ટ કરવાનો હોય છે, એટલે આજના આ જમાનામાં સમય વ્યવસ્થા તો ખૂબ જ મહત્વની બની ગઈ છે, તે વિષય એ વિષય પર જો કોઈ બી વ્યક્તિ ન ધ્યાન આપે તો તે પછડી જ પડી જવાનું છે.
હા કારણ કે હા કારણ કે આજ. જે આધુનિક યુગ છે, એકદમ ઝડપી છે. અહી બધી નવ અવનવી ટેકની ટેકનોલોજીઓ અપનાવે છે, તેમાં નવા નવા પાસાઓ ઉમેરે છે, તેથી બધી જ વસ્તુ એકદમ સર સરળ અને ઝડપી બની ગઈ છે, હવે આપણેે એકદમ રાડા ટાળા કરીને એકદમ ટાટા ઠીવડા વેળા કરીએ તો એ શું એકદમ આપણે પાછળ ખેંચાઈ જઈએ આપણે સમય સાથે ભાગી ના શકીએ સમયને પકડી ના શકીએ એટલે આપણે આપણો સમય નો યોગ્ય કે વો પેલો બનાવવો જોઈએ ટાઈમ ટેબલ જેવું કે જેમાં આપણે અમુક કલાકો માટે આ કામ મારું પૂરું થઈ જવું જોઈએ પછી બે કલાકમાં મારું લેસન છે, એ પતી જવું જોઈએ બે કલાક મને વાંચવા મળવા જોઈએ એક બે કલાક માટે હું સેલ્ફ માટે આપણે સેલ્ફ આ આપણે આપણી જાતને ઓળખવા માટે પણ એક બે કલાક કાઢવા જોઈએ પછી યોગા છે, કે પછી આપણેે આપણા હેલ્થ વિ વિશે વિચારવું જોઈએ. ફેમિલી ટાઈમ કાઢવો જોઈએ રસોઈ બનાવી જોઈએ એટલે આ બધું જે આખું રૂટીન છે, લેડીઝ નું તેના માટે આપણે શું ટાઈમ ટેબલ કરેલું હોવું જોઈએ.
હા એ તો છે, જ હવે આપણે વિચારીએ હવે વિદ્યાર્થી ની જ વાત કરીએ તો હવે એ એનું રૂટિન જયુ વ્યવસ્થિત રીતે ની સેટ કરો તો પછી છેલ્લા જ્યારે એક્ઝામ ટાઈમ આવે ત્યારે પછી એને ઘણું એવું અ પ્રેસ. સ સહન કરવું પડે છે, એક્ઝામ ની ચી ચિંતા કરતો હોય છે, કારણ કે બધું એનો જે સ્કૂલ ન સિલેબસ હોય એનો પૂરી રીતના એને વાંચન કરી શક્યો ન હોય. એટલે પછી છેલ્લા એને ગભરામણ થવાય. એક્ઝામ ટાઈમ વખતે.
એટલે આપણે એવા સંજોગો ના આવે એટલે આપણે પહેલાથી જ સમયની વ્યવસ્થા પણ યોગ્ય રીતે કરવી જોઈએ. કે નાનો બાળક છે, એને સ્કૂલ ટ્યુશન જવાનું હોય, લેસન કરવાનો હોય તો એને આટલા વાગે ઉઠાડી દેવાનું. પછી એને ખવડાવી પીવડાવીને સ્કૂલ મૂકી મૂકી દેવાનું પછી એક કલાક એનું હોમવર્ક નો કાઢવો જોઈએ, બે કલાક એના રમવાના કાઢવા જોઈએ, તો શું એનું પણ માઇન્ડ ફ્રેશ રહી શકે અને સમય પણ જળવાઈ જાય અને બધું કામ યોગ્ય રીતે થાય.
અ હવે આપડે જો હા તમારી વાત તો બરાબર જ છે. પણ આપણે જો યંગસ્ટરની વાત કરીએ કે જેમનું કોલેજ કમ્પ્લીટ થઈ ગયું છે સ્ટડીઝ સ્ટડીઝ એકદમ કમ્પ્લીટ છે તે હવે માર્કેટમાં નવા ફ્રેશર છે એટલે એ જોબ માટે નીકળશે હવે તો એમને શું હવે આઠ કલાક છે તે કોઈ પણ જગ્યાએ આઠ કલાક તો આપડ આપવું જ પડે એટલે એમના ચોવીસ કલાકમાંથી આઠ કલાક એમનો ઓફિસ આવર કે વર્કિંગ આવર થઈ ગયા હવે બાકી એના પર કેટલા બે્યા બાકી લોકો પણ સોળ કલાક બયચા. એમાંથી એ લોકોએ આવવા જવાનો જે મુસાફરીનો જે સમય છે એ બાદ કરવાનો પછી એમના પોતાના નિજી સમય માટે એટલે એ જે ઓફિસ વર્ક માટે હોય યંગસ્ટર માટે તો આ સમય વ્યવસ્થા ખૂબ જ મહત્ત્વની બની ગઈ છે.
હા કારણ કે
સમય યોગ્ય યોગ્ય રીતે
નીકળ્યા છે ગ્રેજ્યુએશન આઇવુ રે એમજ પોતાનો ઇન્ટ્રેસ્ટ પાડવાની હોઈ હું નાની ઉમરમાં આટલા સારા માર્સ લાવી છું આટલું સારું લેવલ છે મારું એવું ખાવા માટેે એ લોકો પ્રયત્નશીલ રહે છે. એ લોકો પોની રૂટીન લાઈફ હોય છે ડેલી ના ટાઈમિંગ હોય છે તે એક દમ પ્રોપર વે મા ચલાવતા હોય જેથી . થઈ જાય કોમ્યુનિકન સ્કીલ વધી જાય મેનેજ કરતા હોઈએ અને સમય વ્યવસ્થાપન ન મેન મુદ્દો એજ છે કે આપણે તેમને વધારે ગ્રહણ કર સવારે ઉઠે પહેલા પછી બે કલાક ફર્સ્ટ પોતે બનાવે અને બધાને બ્રેકફાસ્ટ કરાવે પછી બે કલાક એના ઘરના કામમાં જાય અને પછી એ સ્ટડી કરે સ્ટડી કરે એટલે પાંચ કલાક એ બે કલાકે રિવિઝનમાં કે પાંચ કલાકમાં એટલું ભણ્યું એ બે કલાકમાં પૂરું રિવિઝન થઈ જવું જોઈએ એમ એવું હો ને ત્યારે માણસ આગળ વધી શકે.
એ માટે છે ને આપણે એકદમ નિયમિત રહેવું પડે આપણે આપણા પોતાના અ સિદ્ધાંત પર કાયમ રહેવું જોઈએ. જો આપણે વાત કરીએ સફળ વ્યક્તિ પાસે પણ એટલો સમય છે ને ત્યારે જ નિષ્ફળ વ્યક્તિ પાસે પણ એટલો સમય છે. પરંતુ આપણે જોવાનું એટલું જ છે કે સફળ વ્યક્તિ એ સમયમાં શું કર્યું અને નિષ્ફળ વ્યક્તિ એ સમયમાં એ સમયમાં શું કર્યું કે જે આપણે આપણા જીવનમાં ફરીથી રિપીટ નથી કરવાની.
હા સફળ વ્યક્તિ એનો સમય સાર્થક બનાવે. તે એના સમયનું યુટિલાઇઝ નિષ્ફળ વ્યક્તિ શું એ આળસમાં ચાલ્યો જાય છે અને એને કઈ ગમતું નથી ને
હા એ હ એઆટ બરાબર જ છે એટલે આપડે જોઈ ને હા એટલે મને તમારા સાથે વાત કરીને આ સમય વ્યવસ્થા કે આપણા જીવન માટે કે દરેક વ્યક્તિના જીવન માટે ઘણી મહત્વની છે એ વિષય પર તમે મારા સાથે ચર્ચા કરી એ બદલ મને તમારા સાથે વાત કરી ખૂબ આનંદ થયો છે.
હા.
આ તમારા સાથે આજ આ વિષય પર ચર્ચા કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર.